હલો, હલો, હલો, હલો, હા, મને આવે છે તમારો અવાજ
આપડે ઇલેક્ટ્રિક કાર અને પેટ્રોલ કાર વાસે વાત કરીએે બરોબર
ઓકે આપણેે વાત કરીએ એના વિશે, સાંજે આવવાની ઇલેક્ટ્રિક પ્રમામ વધતું જાય છે
હા, એજ છે ઇલેક્ટ્રિક કારનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે અને લોકો પાછું ઇલેક્ટ્રિક તરફ પણ વધારે વડયા છે પેટ્રોલ, ડીઝલ કરતા
હા, પેટ્રોલ ના ભાવ વધતા જાય છે પાછા
હા, એજ ને પેટ્રોલ ના ભાવ વધતા જાય છે જેના કારણે લોકો પછી ઇલેક્ટ્રિક કાર એવું બધું વધારે લેવાનું પસંદ કરે છે જેથી એમને હે ને આવી રીતે પેટ્રોલ ના ભાવ વધી જાય કે પછી કાઈ બીજું પણ થાય તો વાંધો ના આવે એમને એટલા માટે
પણ હવે આનામ કેવું થાય જે ઇલેક્ટ્રિક ગાડી એટલી બધી મોંઘી છે ને કે બધે ખરીદી હોય તો નચાર થઈ જાય
હા એ તો છે ઇલેક્ટ્રિક ગાડી ખુબ જ મોંઘી આવે છે અને પાછું એટલું એવું નથી કે મોંઘી આવે છે પાછું એનો જો છે બેટરીનો ખર્ચો કેવો કાય આવે તો પણ એ પણ ખુબ બઉ વધારે પડતો મોંઘું હોય છે.
ભાવ પણ એટલો બધો હોય છે કે આપડે બીજી એમ. ખરીદી બી ન શકીએ
હા એજ ખુબ જ બધું હોય છે આમ આપડે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક ગાડી ડી જે ભામો હોવી જોઈએ એ પેટ્રોલ ની કાર હોય ને જે આપડે એ સારી હોમ મારા મતે તો
પણ હવે પેટ્રોલિંગ ગાડી છ સાત લાખમાં મળે. અને એની ઇલેક્ટ્રિક ગાડી પચીસ લાખમાં મળે તો જે ઉપરના એસ્ટ્રા પૈસા કેવાય એનામાં આપડે પેટ્રોલ પવરાવીએ તો પણ એટલો ભાવ એટલો જ થઇ જવાનો
હા.
અને પાછું ઇલેક્ટ્રિક પાછું ઇલેક્ટ્રિક ગાડી એવું પણ ચાર્જિંગ સેશન પણ એટલા બધા નથી અને પેટ્રોલમાં તો એટલા બધા જ છે સ્ટેશનો.
હા એ વાત તો છે તમારી ઇલેક્ટ્રિક ગાડી ના ચાર્જિંગ સ્ટેશન પણ એટલા બધા નથી અને પાછું કે આપણેે જોવા જઈએ તો ઇલેક્ટ્રિક ગાડીઓ છે જે એમાં બેટરીનો ખર્ચો આવે તો પછી એ રાઉન્ડ ફિગર આપડે જોવા જએ તો એ તો સરખું જ થઈ જવાનું ને લા
હા એતો થઈ જ જવાનું ને અનેમ પેટ્રોલમાં ફાયદો એ પણ છે કે પેટ્રોલ મોરાવવું હોય તો પાંચ મેડ થાય. અને પાછું ઇલેક્ટ્રિક ગાડીમાં પરિવાર સાથે હોઈયે એમ પરિવારને એવા હેરાન થવું પડે એક બે કલાક તો ઓછામાં ઓછા થાય, ફાસ્ટ ચાર્જિંગ હોય તો. અને એમાં પણ પાછી ચાચિંગ ઉપર લ લાઈટો અ હોય ના ઓય
હા એ તો છે પાછું અને અમાર તંઈતો જે પેટ્રોલ ઇલેક્ટ્રિક કાર આવે છે ને એના કરતા તો સારું પછી આપડે પેટ્રોલ કાર લઈએ અને એને સી એન જી કરાવી લઈએ તો સી એન જી કરાવીએ તો એ પણ ખુબ જ સસ્તું પડે છે અને એમાં ગાડીની એવરેજ પણ વધારે આવે છે, પેટ્રોલ કરતા પણ વધારે એટલે ક્યારેક આપડે જો સી એન જી માં પણ કા ક્યારેક ક્યારેક બોવ લાઈન હોય છે તો એ વખતે આપણે પેટ્રોલ પણ પેટ્રોલ પર પણ ગાડી ચલવી શકીએ સમજ્યા
હા એજને અમે નાઈટમાં મયે મેં હેંને ઇલેક્ટ્રિકમાં પણ એનો ઓપ્શન આવવો જોઈએ કે પેટ્રોલને ઇલેક્ટ્રિક કાયકે આવે જ છે કાયકે અતારે હાઈબ્રિડ આવે છે ને અને એમેને એવરેજ સારી આવે છે. આવે છે ને હાંભળ્યુ હોય તો તમે નામ તો એનામાં એવરેજ આ એ માંદરીની એવરેજ આવતી હોય છ
એટલે એમાં કેવું હોય છે આ ઇલેક ટ્રીક અને અ પે પેટ્રોલ એવી રીતે બંને ભેગું હોય એવું કે પછી ઓમ પેટ્રોલ અને સી એન જી
એટલે એનામાં એવું હોય છે કે આપડે જો હેન હમ્મ ટ્રાફિક હોય ને ટ્રાફિકમાં હેને ઈ આપડે ગાડી ઉભી હોય એટલે ગાડી ફેક્ટરીની અંદર ફેરવી નાંખે હ ગાડી ઓટોમેટિક અને પછી આપડું એનજીઓ ને એનજીન ઓટોમેટિક બ બાંધ થાય જાય. ને આપડે એક્સિલેટર આપીએે ને એટલે ઓટોમેટિક હેને બેટરીમાંથી એન્જિનમા આવી જાય મતલબ બે હેને એન્જિન ફરતું થઇ જાય એના કારણે હેને પેટ્રોલ ઓછું બડે.
હા એ તો છે અને એટલે અને પાછું મેં સાંભળ્યું છે કે ઇલેક્ટ્રિક ગાડીઓ ત આપે ટ્રાફિકમાં ચલાવીએ તો એમાં ચાર્જિંગ ઓટોમેટિક થતું રહે છે કારણ કે બ્રેક મારવા વાનું ને એ બધું થાય ને એટલે
હે હા એટલે એના કાણન ચાર્જિંન તો થાય છે પણ અમુક વાય એવું પણ થાય એકદમ ઓછું ચાર્જીિંન હોય અને એમાં હેને એ સી ચાલુ હોય એટલે વધાં મળતું હોય ખાલી ઉભી હોય ગાડી. એટલે એમાં થવાનું નથી ચાર્જિંન. અને પછી જો આપડે ગ ગાડી ઉભી રે તો આપડે બેટરી પન નાંખી ના શકીએ. અને પેટ્રોલની ગાડી હોય તો પેટ્રોલ માંગી પણ શકીયે અને એ પણ આપણે કરી શકાય બેટરીને કંઈ થતું પણ ન નથ
હા અને આપડે બાજુ તો અજી આ ઇલેક્ટ્રિક ગાડીનું થોડોક ઓછો છે નઈતો વિદેશોમાં તો જોયું છે ને તો એમાં ઇલેક્ટ્રિક ગાડીઓ લોકો બઉ વાપે છે કારણ કે ત્યાં તો જગ્યા જગ્યા ચાર્જિંગ પોઈન્ટ હોય છે અને એ ઇલેક્ટ્રિક ગાડીઓ પણ એવી આવે છે કે એમાં તમારે ડાયરેક્ટ બેટરી કાઢીને અંદર ત્યાં જ બેટરી ચાર્જિંગ ત જોઈએ એવી બેટરી તમારે ડાયરેક્ટ ભરાઈ દેવાની એટલે
અને હા હાચી વાત એવું થતું હોય છે જે આપડા ત્યાં અજી એટલું બધું આયુ નથી. અને એમાં આધારે એક વાર ગયા હતા ને એમના અરબંધની સાથે આ તો એમને એવું થયું કે ઘરેમાં પોહોંચવાને પાચકા દારજીન બાકી હતું. અને પછી પહોંચી ના શક્યા. તો એમને શું કરું ભાઈ આજ સ્ટેશન પણ હતું નને એને પછી એ ગાડી આવે છે કે ગયાન આવે છે આ તે એમાં ઉપાડી ને બ લાવી પડી અને એમને અર્જ મીટિંગમાં પણ પહોચવાનું હતું કે મીટિંગ પણ કેન્સલ થઈ. મતલેબ જવા નથી કેન્સલ થઈ ગયું એટલે એવું પણ થાય પછી
કારણ કે આવી રીતે લેટ થઈ જાય મીટિંગમાં જય્યારે ઇલેક્ટ્રિક ગાડી ન મ ફાયદા છે કે પ્રદુષણ ના કરે પેટ્રોલ જેટલું ધુમાડાઓને એવું બધું ના વાતાવરણને નુકસાન ના કરે પરંતુ આપણને આવી રીતે કોઈ વાતમાં નુકસાન કર્યા પછી ત
હા આમાં શું છે ખબર હ કે થોડોક ભાવ શું થઈ જાય ને હા એટ એટલો થશે નહી. પણ થોડું ઘણો ઓછો થાય પેટ્રોલ ની ગાડી પાચ છે. આજ કે છું આમમ મળ દવાન હોલી હધારની બંધ દસ થી અગિયાર લાખ નું મળતી હો- અને જેને અધા વાપરવાની હોય ને કે જેને દરરોજ ના સો કિલોમીટર કે પચાસ કિલોમીટર એને વાપરવાની થતી હોય. તો એનાની સામની જ છે આરી ગાડી
હા એ તો છે અને એટલી આ ગાડીની રેન્જ પણ સાવ કે એટલી બધી પણ ઓછી નથી હોતી કાર તા બસો થી જ
હા એટલે હા બસો થી અઢીસો ની તો હોય જ છે. સ્ટાર્ટિંગ બસો થી અઢીસો ની થાય છે પછી ચારસો છસો આઠસો એવી હોય જ છે એમ ટાટાની છે મ મહેન્દ્રા ની છે બધી અલગ અલગ એટલી બધી છે.
હા એ છે ને એટલે ગાડીઓ તો આપણને અલગ અલગ આપડા જે પ્રમાણે બજેટ હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ અને એમાં પણ વાંધો ના આવે. પરંતુ સૌથી મોટો વાંધો એ છે કે તમારે ચાર્જિંગનો પોઈન્ટ પણ ઘરે બધું કરાવું પડે સેટિંગ કે ચાર્જિંગ થઈ શકે અને પાછુ જો વરસાદી સિઝન હોય તો તમારે ગાડી પણ ચાર્જ ના કરી શકો એ કારણ કે પ્લગ ને એ બધા ભાગમાં વરસાદ સતત ચાલુ ન ચાલુ જો એ એટલે તમે ચાર્જિંગ ના કરી શકાય ને એમાં પછી એવું ના એ નડે.
તો હવે ફાયદો એ પણ છે બધાના ઘરે સોલર ને એ બધું થઈ ગયું છે. કે સોલર ના કારણે બધી અમે ઇલેક્ટ્રિક ગાડી હોય તો એ ખાઈ ની અંદર જ ચાર્જિંગ થઈ જાય તો આપડો ખર્ચો એટલો બચી જાય છે ને
તો આપ ભારે બધી સ સગવડ હોય તો થઇ જાય બધું.
હા એ વાત તો છે પરંતુ એક સૌથી મોટું આનું કારણ છે અને જો આવી રીતે ઇલેક્ટ્રિક ગાડી પાણીમાં ના ચાલી શકે જેમ પેટ્રોલ ની ગાડી પાણીમાં ચાલી શકે એવી રીતે ઇલેક્ટ્રિક ગાડી તો ના ચાલી શકે ને તો તો પછી
ના થાય ને પણ હવે અમુક ફાયદા પણ છે ને અમુક ફાયદા નથી પણ ઇલેક્ટ્રિક ગાડીના એ હજી આપડે ભવિષ્યમાં આવી શકે છે કારણ વિદેશમાં એટલું બધું છે ને ઇલેક્ટ્રિક ગાડી બધું ઓટોમેટિક ગાડી ચાલતી હોય છે ઇલેક્ટ્રિક ગાડીઓ તો ડ્રાઈવર પણ નથી હોતો
હા એ તો છે અને વિદેશોમાં તને જોયું છે તો ગણી જ આપ સલાની ની એ બધી ગાડીઓ આવે છે ને તો એ બધી ગાડીઓ તો ડ્રાઈવિંગ સીટ ઉપર ખાલી એમને બેઠા હોય છે પેસેન્જર તરીકે કામ કરવું હોય ને તો પણ થઈ શકે છે અને આખી ગાડી મોબાઈલ માં આપણે કંટ્રોલ કરી શકીએ એવી રીતે કરવું હોય તો પણ થાય શકે છે આપણને એવું જરૂર નથી કે ડ્રાાઈવિંગ આવડતી હોય ડ્રાાઈવિંગ ના આવડતી હોય ને તો પણ આપડે ગાડી ચલાવી શકીએ
હા એ પણ છે એ પણ ઓપ્શન હોય જ છે
અને જેમ અત્યારે જે આપડી બાજુ ગાડીઓ આવે છે એ તો ઓટો વાળી ગાડીઓ જ આવે છે આ ઇલેક્ટ્રિક મતા નહી
અને અમે બધા એને પેટ્રોલને બ વાપરીએ છીએ ને નામાજ અયથી વાપરીએ છીએ તો એને કઈ તકલીફ પણ થતી નથીતી અને અમારે જે ત્રને છે ને તો બેટરી બે ત્રણ માણસ બગડી ગય એ તો ભાઈ એવો હતોું ને ભારે. મગજ નો હતો તો પછી કંપનીમાં એ કંપનીમાં કે હજી એક બેમ વરષ ત્યા પચીસ લાખ ની ગાડી લીધી છે અને આવું થયું હતું એ તો કે હું સળગ આવી દઈશ કે તમારી કંપનીની આગળ એટલે આવું પણ થતું હોય છે એમ એક બી વરસ મજ પચીસ લાખ ન નાખ્યા હોય ગાડીમાં અને આવું થાય તો શું કરવારવાનું
હા પણ એમ તો કઈ હાવ કે એટલું બધું પણ ઓછી બેટરીની નથી હોતી બેટરીની પણ
હ પણ એને પ્રોબ્લેમ આવી એટલે એના કારણે એવું થતું હતું અને પેટ્રોલિંગ ગાડીમાં જો પ્રોબ્લેમ આવે તો તરત જ થઈ જાય સોલ્યુશન મારું એવું એમ છે
હા અને એ બધું તો બરોબર પરંતુ જે આ પેટ્રોલની ગાડીઓમાં પણ ક્યારેક ફુલી ઓટોમેટિક અને જે આવે છે એ ગાડી પણ એવું જ હોય છે ને આ જેમ ઇલેક્ટ્રિક ગાડી છે કોઈ પણ ખામી થાય તો તરત રસ્ રસ્તા વચ્ચે આપણને ઉભી રાખે એવી રીતે પેટ્રોલ ની ગાડીઓ પણ ફૂલ્લી જે ઓટોમેટિક ને એવી બધી આવે છે એ બધી નાના સ્ટેશનોમાંને એમાં રિપેર પણ નથી થતી એટલે એમને તો મોટા ડાયરેક્ટ કંપની ના શોરૂમ માં જ લઈ જવી પડે રિપેર કરવા માટે
હા એ તો મારે સાચી જ છે સાજ વિચારશું એ બધું ને આપડે હ નાાવ સુભ્યા ટુંને પછી ઓકે સારું ચાલો બાય